હેલો કેમ છો?
હલો.
કેવું છે તમને?
બસ સારું છે તેમ આજે યાદ કર્યા?
મને હમણાં થોડા ટાઈમ થી ક્રોધ બહુ હોય છે ગુસ્સો બહુ હોય છે. હું ઝીણી જઝણી વાતો ઉપર ગુસ્સો કરું છું ઘરે છે, મમ્મી પપ્પા જોડે વાત કરતો હોય જેની જેની વાતમાં ગુસ્સો કરું છું મિત્રો સાથે છે. ના હોય એ ઝણી ઝીણી વાતો ઉપર મને ગુસ્સો આવે છે તો શું કરી શકો આ શેના લીધે થાય છે થોડું મને દર્શાવશો માર્ગદર્શન આપશો આના વિશે.
મારું કેવું એવું છે કે તમારે પોતાના ક્રોધ ઉપર આમ કાબુ રાખવો જોઈએ. કેમકે ક્રોધે એવી આગ છે ને જે સૌથી પહેલા પોતાની જ બાત બાળે છે. જે વ્યક્તિ આમ પોતાના ક્રોધ ઉપર વિજય મેળવે છે તે જીવનમાં સૌથી મોટી વિજેતા જેતા બને છે, એટલે બને એટલું તમારે ક્રોધ ઉપર કાબુ તો રાખવો જ પડે. કેમ કે એના કારણે તમે પોતાના જીવનને પણ આમ નુકસાન સ્થાનમાં નાખી શકો છો.
ક્રોધ ઉપર કાબુ ના રેતો મારાથી ક્રોધ થઈ જ જાય છે મતલબ.
તો તો અમુક જે યોગા છે. તેવું તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. અને ક્રોધ એ માનવીનીવી આમ સ્વાભાવિક લાગણી છે ને કે આમ અહ બધામાં જ જોવા મલતી હોય છે. દરેક વ્યક્તિને આમ ક્યારેક ને ક્યારેક ગુસ્સો આવે છે, પરંતુ સાચી બુદ્ધિમતા છે ને ગુસ્સો કર કરવામાં નથી. તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં છે.
હા એ વસ્તુ તમે સાચી કીધી.
અને અનિયંત્રિત ક્રોધ છે ને ઘણી વાર એવી ભૂલો કરાવે છે કે જેનો પસ્તાવો તમને પછી આખી જિંદગી રહેેશે.
હા.
હા. અને આજના આમ ઝડપી જીવનમાં અભ્યાસ નું દબાણ લઈ લો, નોકરી ની ચિંતા તા લઈ લો, પરિવારની સમસ્યાઓ છે ટોફીક છે, મોબાઈલ નું વ્યસન છે, અને વધતી સ્પર્ધાને કારણે છે ને લોકો વધુ ચીડિયા ચિડચિડિયા અને ગુસ્સા વાળા બનતા જાય છે.
હા એ વસ્તુ તમેં સાચી કીધી.
હા એટલે બને એટલું તમે ક્રોધ ઉપર કંટ્રોલ રાખો. ઘણી વાર લોકો આમ અહ ગુસ્સામાં એવા શબ્દો આમ બોલી દે છે ને કે જે સંબંધોને કાયમ માટે તોડી નાખે છે. તેથી આમ ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. અને એમ કહ્યું તો પણ ક્રોધ ખાલી માત્ર સંબંધ પર જ નહીં, પરંતુ આપણા શરીર અને મન પર પણ અસર પાડતું હોય છે.
હા મને બહું પ્રોબ્લેમ થાય છે. જેનાથી મારું ક્યારેક-ક્યારેક બ્લડ પ્રેશર વધી જાય છે, માથાનો દુખાવો થાય છે ગભરામણ જેવું થાય છે એવું મને બહુ થાય છે ગભરામણ.
હા. એટલે કેવું કે આમ વધુ પડતો તમે આમ ગુસ્સો હાવાથી છે ને તમે કીધું એ બ્લડ બ્લડ પ્રેશર છે હૃદયયોગ છે, માથાનો દુખાવો છે, અને ઊંઘમાં તકલીફ કા તો તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનું પણ આમ જોખમ વધી શકે છે. અને ક્રોધના કારણે નિર્ણય લેવાની ક્ષમતા પ--ણ આમ ઘટી જાય છે અન ને અને ઘણી વખત ખોટા નિર્ણયો લેવાઈ જાય છે.
હા એવું થાય છે એવું થાય છે
હા એટલે આમ ક્રોધને તમારે નિયંત્રિત કરવાે છે કેટલીક સારી આદતો અપનાવી શકાય ગુસ્સો આવે ત્યારે તરત જવાબ અપ આપવાને આપવાને બદલે દસ સુધી ગણવું ને ઊંડા શ્વાસ લેવા. થોડા સમય માટે આમ શાંત જગ્યાએ જવું અથવા પાણી પીવું એ મદદરૂપ બને છે. અને નિયમિત તમે યોગ છે, ધ્યાન છ છે અને કસરત કરો ને તો એ મનને શાંત રાખે છે, અને પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર પણ મનને સ્થિર રાખવામાં ઘણો ખરો મદદરૂપ બને છે.
અમ્મ હું કરું છું, યોગ પણ અહ એમાં કન્સિસ્ટન્સી જ નહી રહેતી કેમકે મને ક્રોધ ના લિધે રાત્રે ઊંઘ નઈ આવતી ગભરામણ થાય છે, આભ જેના લીધે હું સવારે ની જાગી શકતો અને યોગ ને એવું નહીં કરી શકતો.
એના લીધે મને પ્રોબ્લેમ થાય છે કન્સિસ્ટન્સી જ નહી રહેતી મારી
એની માટે તો તમારે કેવું કે થોડી વાર તમે તમારા બેડ ઉપર બેસી જાઓ અને ઊંડા શ્વાસ લો. જે તમને મગજ ને શાંત કરવામાં મદદરૂપ બનશે. અને થોડો સમય ખુલ્લી હવામાં જઈને બેસી આવો. પછી તમે સુવા જશો ને તો તમને સારું લાગશે.
એવું હું કરી શકું છું.
હા અને સકારાત્મક વિચારસરણી અને ક્ષમા કરવાની ભાવના પણ ક્રોધ આપણને ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. દરેક વ્યક્તિ આમ ભૂલ કરી શકે છે, જો આપ આપણે બીજાની ભૂલોને સમજવાની અને માફ કરવાની ટેવ રાખીશું ને તો આપણા જીવનમાં શાંતિ અને સુખ વધશે.
હા મને કેવું થાય છે કે હું મિત્રો સાથે ના હોય એવી જીની મોટી વાતોમાં હું ઝઘડો કરી લઉ છું, ગુસ્સે થઇ જાઉં છું જલ્દી
હા.
જે મને પાછળથી પસ્તાવો થાય છે એમાં.
હા. તો એમાં તમારે થોડો કાબુ રાખવો જોઈએ. તમારે એ સમયે આમ કીધું એવી રીતે ઈન્સ્ટન્ટ ગુસ્સો ના કરવો જોઈએ થોડો શ્વાસ લેવો જોઈએ ઊંડો અને દસ સેકન્ડ સુધી આમ તમારે ગણવું જોઈએ. પછી તમને શાંતિ અનુભવાય પછી તમારે આગળ વાત કરાઈ.
હા તો એ એવું હું કરું એવું હું કરું તો શું એનાથી મારો ક્રોધ ઉપર કંટ્રોલ આવી જાય?
હા તો તમારો કંટ્રોલ આવી જાય.
તો હવેથી હું ધીમે-ધીમે એ બધી વસ્તુ શરૂુ કરી દઈશ.
હા એ તમારે અપનાવવું જોઈએ કેમકે તમે જો ક્રોધ વધારે કરશો ને તો એ તમારા સ્વાસ્થ્ય પર પણ એટલી જ અસર પાડશે આડસર હા. તમને આમ ચીડચીડિયાપના બનાવી દેશે. પછી તમે નાની-મોટી જિણી બધી વાતે ગુસ્સો કરવા લાગશો. અને આગળ કીધું કે બ્લડ પ્રેશર છે એવી ગંભીર સમસ્યાઓ પણ તમારામાં થઈ શકે છે.
હા હું એકલો રહું છું ને તો મને ગુસ્સો બહઉ વધુ આવે
એવું તો તમારી સાથે કોઈ મિત્રને પણ રાખો જેની સાથે તમને પણ કમ્ફર્ટેબલ ફીલ થતું.
હ હું મિત્રો જોડે જાઉં તો ઝઘડા થાય છે, તો શું કરું?
તો મેં કીધું એ જ પ્રમાણે તમે જો મિત્રો સાથે હોવ તો થોડો અ જો એવી વાત નીકળે તો શ્વાસ લો ઊંડો અને શાંતિ રાખો તમારા મનને.
હ હ.
હા અને વિદ્યાર્થી જીવનમાં પણ આપડે જોઈ ને તો ક્રોધ ઉપર નિયંત્રણ ખૂબ જરૂરી છે. પરીક્ષામાં ઓછા ગુણ આવે શિક્ષક ઠપકો આપે અથવા મિત્રો સાથે મતભેદ થાય ત્યારે ગુસ્સો કરવાને બદલે શાંતિથી વિચાર કરીને સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ, સાત તો મનથી લેવામાં આવેલા નિર્ણયો હંમેશા વધુ સારા હોય છે.
હમ હમ હ.
મહાન લોકોનું જીવન પણ આપણને આજ શીખવે છે કે ધીરજ છે શાંતિ. અને આત્મનિયંત્રણ સફળતાની ચાવી છે. જે વ્યક્તિ આમ પોતાના મન પર કાબુ રાખી શકે છે ને, તે કોઈ પણ મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકે છે.
હ હ.
હા.
મતલબ, મેં ઘણી વાર બધું ટ્રાય કર્યો છે યોગા પણ એમાં હું ક ન રાખી શક એનું કારણ આ છે.
હ
કે વધારે ગુસ્સો આવે છે, અને મારાથી કેન્સિસ્ટન્સી નહી રતી એના યોગ છે જે સમય છે મને થોડું થોડી વાર હું કંટ્રોલ કરી શકું પછી મને ગુસ્સો આવી જ જાય.
હા, એ તમારે કઈ પણ કરીને કંટ્રોલ કરવું પડે. અને મહાન લોકો પણ એવું કઈ નને ક્યાં છે, એ એ લોકો મહાનજાના કારણે બન્યા છે કે પોતાનામાં ધીરજ અને શાંતિનો વિકાસ કરીને, અંતમાં આપણે કઈ પણ શક્ય કે ક્રોધ પર કાબુ મેળવવો એ એક મહાન ગુણ છે. ગુસ્સો હા. ગુસ્સો સમસ્યાનો ઉકેલ નથી. પરંતુ ઘણી વખત નવી સમસ્યાઓ પણ ઊભી કરી શકતો હોય છે. જો પણ આપણે ધીરજ અને સમજણ અને ક્ષમા અને સકારાત્મક વિચાર. ણી અપનાવીશું ને, તો જીવન વધુ સુખ ખી અને શાંતિપૂર્ણ અને સફળ બની શકે છે. ને કહીએ ને કે ક્રોધ છે ને. ક્ષણિક નો હોય છે. પરંતુ તેના પરિણામો લાંબા સમય સુધી રહે છે. તેથી ક્રોધ નહીં પરંતુ સમજણને જીતવા દો. હવે આપણેે જોઈએ કે. એક ઓફિસમાં બે કર્મચારીઓ વચ્ચે ગેરસમજ થાય છે. તો એક કર્મચારી ગુસ્સે થઈને ઝઘડો કરવાને બદલે શાંતિ થી વાત કરે છે. અને સમસ્યાનું કારણ સમજે છે, અને થોડી વાર માં ગેરસમજ દૂર થઈ જાય, અને બંને ફરીથી. સાથે કામ કરવા લાગે છે એટલે આજ બતાવે છે કે શાંતિ અને ધીરજ ઘણી વખત ગુસ્સા કરતા વધુ શક્તિશાળી હોય છે.
તો હવેથી હું તમે જે રીતે કીધું છે યોગ કરવા છે. ક્રોધ ઉપર કંટ્રોલ લાવવો છે, એ બધ એવા બધી વસ્તુ ઉપર ધ્યાન રાખી, અને મારા જીવનમાં. જેટલું બને એટલો ગુસ્સો ઓછો કરવાની પ્રયત્ન કરીશ.
સારું સારું.
સારું ચાલો તમારો ખુબ ખુબ આભાર.
હા.
સારું ચાલો.
હા.